હલો
હલો હલો
હા મારુ મારો અવાજ સંભળાય છે તમને
એ હા સંભળાય છે બસ એમનમાં
હા તો આજે આપણે જે છે એ આપણે આજનો વિષય છે કે મહેનત ઉપર વિષયો
મહેનત ઉપર બરાબર છે મહેનત વગર તો કઈ જ નથી મળતું
તમારી વાત એકદમ સાચી કે જીવનમાં મહેનત વગર જે છે કોઈ તી સાચી સફળતા જે છે એ મેળવી શકતો નથી હું પણ એ જ માનું છું કે દરેક વ્યક્તિ જે છે સફળ બનવા માંગે છે પરંતુ દરેક વ્યક્તિ મહેનત કરવા તૈયાર નથી હોતી એટલે ઘણા લોકો જે છે સફળતા તો ઈચ્છતા હોય છે પણ તેના માટે કે જરૂરી પ્રયત્નો જે કરવાના હોય એ કરતા નથી
તમારી વાત એકદમ સાચી છે કારણ કે કોઈને પણ મહેનત કરવી ગમતી જ નથી બધાને એમ જ છે કે જો આપણને તૈયાર મળી જાય કો આપણેે મહેનત કરવી નથી પરંતુ ક્યાંય પણ તૈયાર કાઈ વસ્તુ મળતી નથી અને બધાની પાછળ આપડે ભોગ દેવો પડે છે અને મહેનત પુષ્કળ કરવી પડે છે
હા એકદમ સાચી વાત છે કેમ કે આજના સમયમાં લોકો કેવું કે ઝડપથી સફળ થવા માંગે છે લોકો જે છે શોર્ટ કટ અપનાવતા હોય છે પણ જે શોર્ટકટ હોય છે એમાંથી આપણને જલ્દી એવી સફળતા તો મળે જ છે પણ જે આપણે જે જોઈતી હોય એ પ્રમાણે જે મહેનત કરી હોય એ પ્રમાણે આપણને વળતર નથી મળતું હોતું અને સોશિયલ મીડિયા ઉપર પણ કોઈની સફળતા જોઈને આપણને એવું લાગે છે કે તેને તો બહુ સરળતાથી મળી ગયું હશે પરંતુ તેની પાછળ એમને કેટલાય વર્ષોની મહેનત હોય છે. કે જે આપણને બહારથી દેખાતી નથી હોતી. એ તો જે મહેનત કરતા હોય એમને જ એને ખબર હોય કે મારી સફળતા જે મને મળી છે. કેવી રીતે મળી એમ.
તદ્દન સાચી વાત છે. કારણ કે જે ભોગ આપતું હોય. એને એની કિંમત ની ખબર પડતી હોય કે કેટલા મહેનતથી હું આ સફળ થયો છું. સફળતા માટે આપડે ઘણો ટાઈમ આપવો પડે છે. અને ભોગ પણ આપવો પડે છે.
હા કેમકે એક એક પગલું ભરવું એ ધ્યાનથી ભરવું પડે છે. રોજ આપણે થોડું થોડું જે છે શીખવું પડે છે. પોતાની ભૂલને સુધારવી પડે છે અને સતત ને સતત આગળ કેમ વધવું એ માટેના પ્રયત્નો જે છે એ કરતા રહેવા પડે છે.
બધા ઝડપથી સફળ થવા તો માગે જ છે. પરંતુ એમ આપણેે તરત સફળ થઈ શકાતું નથી. રોજે રોજ આપડે થોડું થોડું શીખવું પડે છે. કેટલી કેટલી ભૂલો સુધારવી પડે છે આપડે વિદ્યાર્થી -જીવનમાં જ જોઈએ એ તો વિદ્યાર્થીઓને આખું વર્ષ નિયમિત અભ્યાસ કરવો પડે છે. પરીક્ષા સમયે ઘણો બધો તણાવ હોય એને થતો હોય છે. તો પણ તે આખું વર્ષ કઈ ને કઈ મહેનત કરે છે. અને બધું જ બે દિવસમાં યાદ રાખવાનો પ્રયત્ન કરે છે એને પણ ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે અને સામનો કરવો પડતો હોય છે.
હા તમારી વાત એકદમ સાચી છે. કેમકે જો મહેનત નહી- કરીએ એના સિવાય તો કોઈ બીજું આપણી પાસે વિકલ્પ જ નથી એમ. અને બુદ્ધિ જે છે એ ખૂબ જ મહત્વની હોય છે કેમ કે મહેનત વગર જે છે બુદ્ધિ પણ અધૂરી રહેતી હોય છે. એટલે મહેનત જે છે એ હંમેશા કરતી રહેવી પડે છે એમ.
ગમે તે વૃદ્ધ હોય કે વિદ્યાર્થી હોય. ગમે તે હોય બધા જને પોતપોતાની રીતે થોડું થોડું થોડું થોડું એમને મહેનત તો કરવી જ પડે છે સતત મહેનત કરવી પડે છે. ત્યારેજ તેમાંથી પાર ઉતરે છે.
હા અને એમાં પણ આપણે જોઈએ કે ખેડૂત ન જીવન પણ મહેનત નું સૌથી મોટું ઉદાહરણ માનવામાં આવે છે. કેમ કે સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરે છે. એ પછી ગરમી હોય વરસાદ હોય કે ઠંડી તે પોતે પોતાનું કામ જે છે એ ચાલુ જ રાખતા હોય છે.
હા હા પછી વરસાદ હોય કે ઠંડી હોય કમે તે હોય. પણ ખેડૂત નો પરિશ્રમ તો આપડે એમ થાય કે કરીએ ત્યારે ખબર પડે. અને મજૂર છે. એને પણ પરિશ્રમ ઘણો- પડે છે કારણ કે મજૂરી કામ પણ એવું જ અઘરું છે કારીગર શિક્ષક ડોક્ટર એન્જિનિય વૈજ્ઞાનિક દરેક વ્યક્તિઓને પોતપ પોોતાની રીતે મહેનત. કરવી જ પડે છે કોઈ પણ ક્ષેત્રમાં જો તમારે સફળ થવું હોય તો અગત્ય નો ભાગ ભજવતું હોય તો તે મહેનત છે
હા તમારી વાત એકદમ સાચી છે કે ઘણી વાર લોકો જે છે નસીબની વાત કરતા હોય છે પરંતુ મને એવું લાગે છે કે નસીબ પણ મહેનત કરનાર વ્યક્તિનો જ સાથ આપે તી હોય છે એમ અને એક કહેવાત કહેવાય છે ને કે મહેનતનું ફળ જે છે એ હંમેશાં મીઠું હોય છે, એટલે શરૂઆતના આપણને મહેનત કરવી કરીએ ત્યારે આપણને ખૂબ જ મુશ્કેલ લાગતું હોય છે. પરંતુ પછી તેનું પરિણામ જે છે એ આનંદ આપતું હોય છે.
સાચી વાત છે, કે આપડે મહેનત કરીએ ક્યારેય આપણી મહેનત અફળ જતી નથી. જોકે ક્યારેક જાય છે ત્યારે આપણા નસીબ જોર ન કરતા હોય એવી આપડે ચર્ચા કરતા હોય છે, ક્યારે કે એવું થાય છે કે આપડણે ગમે એટલી મહેનત કરીએ ગમેમે એટલી મહેનત કરીએ પણ ત્યારે આપડણે ચારા ના પૈસા પણ આપણે ભડતા નથી હોતા. અને આપણા ઘરમાં વધતું જ હોતું નથી. ત્યારે આપણને એવું જ લાગે છે કે આપડી આ મહેનત નિષ્ફળ ગઈ હ છે. પરંતુ એવું હોતું નથી. કઈક કયક એવા પરિબળો પણ આવી જાય છે. એટલે આપડી મહેનત સફળ થતી નથી.
હા તમારી વાત એકદમ સાચી છે. કે ઘણા લોકો જે છે. જયારે સફળતા નથી મળતી ત્યારે નિરાશા થઈ જતા હોય છે. પરંતુ એ સમયે જે છે. હાર માનવી નહી. અને ઘણી વખત સફળતા જે છે. એટલે છેલ્લો પ્રયાસ કર્યા પછી જ આપણને મળતી હોય છે. એટલે આપણે સતત ને સતત પ્રયત્ન કરતા રહેેવા જોઈએ.
કેટલીક વાર એવું છે. કે વિદ્યાર્થી જીવનમાં રમત ગમતમાં પણ આવું જ છે, ખેલાડી ખેલાડી હોય છે. એ રોજ કલાકો સુધી, પ્રેક્ટિસ કરતો હોય છે. જેમ કે આપડે જો આપડે ગ્રામ્ય વિસ્તારમાં ઘણી જગ્યાએ ગરબી થતી હોય તો એક એક મહિનો સુધી એ લોકોને શીખવાડતા હોય છે અને પ્રેક્ટિસ કરાવતા હોય છે. એટલે એને પણ મહેનત જ કેવાય, આમ જોઈએ તો એટલે એ પણ, મહેનત જ છે.
મહેનતનો એક મોટો ફાયદો એ છે કે તે આપણને શિસ્ત શીખવે છે. સમયનું મહત્ત્વ પણ સમજાવે છે અને જવાબદારીની ભાવના પણ વધારે છે. એટલે મહેનત કરનાર વ્યક્તિ જે છે બીજાની સફળતા થી ઈર્ષા કરતો નથી તે જાણે છે કે પોતાની મહેનતથી જ સફળતા મેળવી શકાય છે, એમ
સાચી વાત છે, તમે કીધી એ બહુ જ સાચી વાત છે. કારણ કે, શિસ્ત અને મહેનત બે એક જ એક જ નિયમમાં આવે છે કે જો આપડે શિસ્ત જાળવીએ અને મહેનત શિસ્તથી કરીએ અને સાચી રીતે આપણે મહેનત કરીએ ખોટી રીતે કોઈનું લઈ લેવાની ઈચ્છાથી નહીં. પરંતુ આપણેે આપણો પસીનો બહાવીને પણ મહેનત કરીએ. તો તે આપણે સફળ બનીએ છીએ એમાં.
હા અને દરેક વસ્તુ જે છે. સરળતાથી મળી જતી હોય તો મહેનતનું મહત્ત્વ જ આપણને સમજાય નહી. એટલે માતા પિતા એ અને શિક્ષકો એ બાળકોને સમજાવવું જોઈએ. કે સફળતા માટે જે છે. શોર્ટકટ હોતું નથી. નિયમિત પ્રયત્ન જ આપણને સૌથી મોટો રસ્તો હોય છે. કે જીવનમાં કોઈ પણ મુશ્કેલીઓ આવશે નિષ્ફળતા પણ આવશે. પણ જો મહેનત ચાલુ રાખીશું તો એક દિવસ તો આપણને જરૂરથી જરૂર સફળતા મળશે.
સાવ સાચી વાત તમે કરી ગમે એવી મુશ્કેલી હોય પણ જો આપણેે મહેનત ચાલુ રાખીએ તો આપણેે નિષ્ફળ થતા નથી. સફળ થવા માટે આપણે તનતોડ મહેનત ની જરૂર નથી પણ અમુક એવી મહેનત થોડી મહેનતમાં પણ ઘણા સફળ થઈ જતા હોય છે. એવું પણ બનતું હોય છે.
હા અને એવું હોય છે. કે સફળતા મળ્યા પછી પણ આપણે મહેનત જે છે. એ ચાલુ જ રાખવી જોઈએ બંધ ના કરવી જોઈએ. કારણ કે સફળતા જાળવી રાખવા માટે પણ સતત પ્રયત્ન જરૂરી હોય છે તો આજે આપણે સારી એવી વાત કરી લીધી તો ફરી મળીશું કોઈ નવા ટૉપિક સાથે આભાર તમારો.
આભાર